હા હા અવાજ આવે.
હલો.
હેલો હા હા આવે છે અવાજ.
બજારમાં ફરવા ગયા છો?
ઘરમાં જ બેઠી છું પણ આ બહાર થી બધા
તમારે તો ખરાબ બપોરમાં લોકો બહુ ફરે છે.
અરે હ જવા દો ને, લોકો ખકડાઈ, ખકડાઈને જતા રહે છે ખરા બપોર માં, નાના બાળકો ઘરનો દરવાજો ખકડાઈ, ખકડાઈને જતા રહેે.
અરે હા ભર ઉનાળા બોલો ખકડાય અને એવું નહીં એ એક વાર બે તેયન વાર ખકડાઈ ને ગયા, એવું બીક એય નહી લાગતી કે પકડાઈ ગયા તો મારીશું એમ.
નફટ્ટ થઈ ગયા હોય બાળકો હવે.
હો, જોકે ગરમી તો અત્યારની બહુ વધી ગઈ છે અને આ વર્ષે તો ખતર ગરમી લાગી.
ને પરસેવેથી રેપજેપ થઈ જવાય છે, રસોઈ કરવી નથી ગમતી.
મા મમ્મી વડોદરા જોબ કરવા જાય છે, ત્યાં પચાસ ડિગ્રી હતું એક વાર એક ટાઈમે. પછ પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અને મારા મમ્મી ને તો સર હા ફરતા હોય સર્વે નું કામ કરવાનું એટલે.
એ સર્વે એટલે શું?
સર્વે એટલે ઘેર ઘેર જઈને ફોર્મ ભરવાનું, કોઈ એક પ્રોડક્ટનું, કોઈ એક વસ્તુનું, ફોર એક્ઝામ્પલ સાબુ હોય તો એ કયો વાપરો છો, કેવું લાગે છે. કયો બેટર લાગે છે એવું. કંપની પોતાના ઇમ્પ્રુવમેન્ટ માટે કરાવા લોકો નો ઓપિનિન લે ને. એવા ટાઈપમાં.
તેમની સેલરી કયા રેન્જમાં હોય.
સેલરી તો એમે જે ફોર્મ પર ફોર્મ હોય ફોર્મ ના એટલા નક્કી કરેલા હોય સો રૂપિયા કે પચાસ રૂપિયા. જેટલા ફોર્મ ભરે એટલા. પડાયો.
નબદ આઠ. એટલા બધા તને ઓછા હશે ને એક ફોર્મના સો પચાસ.
ના ના એ ફોમ ના સો હોય કારણ કે ટેબ્લેટમાં રેકોર્ડ કરવાનો ને.
અચ્છા.
હમ્મ એટલે.
બરાબર છે તો દિવસ દસ ફોર્મ થઈ જાય તો એ શું છે.
દિવસ ના હા બરાબર ચાલે. પણ આ ગરમીઓ નથી થતું. એમે છે ને બપોરે અગિયાર વાગે તો અગિયાર બાર વાગે તો બધા બાણા બંધ કરીને ઘોટી જાય મતલબ સુઈ જાય સોરી. સુઈ જાય. પછી કેટલા કઈક. પાંચ વાગે પણ અત્યારે તો લોકો નહી દેખાતા. અત્યાર તે એટલા ત્યાં બી દરવાજા બંધ, કારણકે ગરમી બેઠા હોય ને તો ગરમ ગરમ હવા આવે મોઢા ઉપર.
અલગ અલગ વિસ્તાર માં ફરવાનું કે લોકો વિસ્તાર આપેલો હોય કમ
એ લોકોએ વિસ્તાર આપેલો હોય, પછી એ બપોરે તો બેઠાજ હોય સાઈડમાં.
હમ્મ.
એવું છે.
આખું ગ્રુપ હોઈને પણ એકલા તો ના હોય.
એ તો હવે ખબર નહિ હ એમની જોડે મેં કોઈ દિવસ, એકવાર નાની હતી ત્યારે ગઈ હતી ત્યાર તો હતા બે ત્રણ જણ. અત્યારે તો ખબર નઈ.
બરાબર છે. લાગે આ આવી રીતે કામ કરવું થોડું, આમ અઘરું કેવાય ઘણું.
હા, મને તો આ સવારે ઉઠીનેજ આજે વેલા જતું રહેવું છે કે બપોર ની પડવા દેવી એમ, કારણકે પછી નહી
દસક વાગતા પહોંચી જાય ને તો બારેક વાગતા થઈ જાય, તો બપોર પાછા આઈ જાય.
સજિત્રથી વળતાજ ત્રણ કલાક થાય.
હે?
હા, ગુજરાત થી આણંદ, આણંદ વિદ્યાનગર આણંદ વિદ્યાનગર થી વડોદરા બસ માં છે ને ત્રણ કલાક થાય, ત્રણ યા તો અઢી કલાક માનો ને અઢી કલાક.
પણ એરિયામાં એરિયામાં જતા જ ત્રણ કલાક થઈ જાય. વડોદરા બસ સ્ટેન્ડેથી. એટલે ટૂંકમાં પોહોતા ત્રણ કલાક થાય. ત્રણ કલાક થાય.
કેટલા વર્ષોથી આ જોડાયેલા છે. તમને.
ના મમ્મી તો ખાસો ટાઈમ થયો કેલાાગ દસ પંદર વર્ષ થયા.
ઓ હો.
ટાઈમ થઈ ગયો ને તો કોઈ બેટર જોબ મળે ને તો પણ નહી લેતા.
હા એક કં
કમ્ફર્ટ ઝોન થઈ ગયો ને અને લોકો. ઓળખે ને નવા જબમાં તો પછી લો કો નવા નવા હોઈએ એટલે. પછી બહ ડિસરેસ્પેક્ટ કરે તો એમની ત ઉમર થઈ ગઈ અને અહિયાં તો બધા ઓળખે એટલે ચાલે એમ કમ્ફર્ટ ઝોન રે ભલે. પૈસા ઓછા મળે પણ ઇન કેસ જરૂર બરું હોય તો કોઈ આપે, બીજે સારી જોબ મળે છે અને તો ભણેલા પણ છે.
કેટલો?
કેટલું એમને કોલેજ અધૂરી છે રહી ગઈ હતી એમને એમની સગાાઈ થઈ હતી એટલે પણ કોલેજ અડધી કરી છે એમને. અને એમને કરવું હતું પણ એ ટાઈમે. હા એ ટાઈમે તો એ ટાઈમે કેટલો કેટલા વર્ષ થયા કઈક એમને. હું હું બાવીસ વર્ષની થઈ અને એમના મેરેજ એટલે વીસ તેવીસ ચોવીસ વર્ષ પહેલા. એ ટાઈમે હા એ ટાઈમે. ક્યાં છું કરરને એટલું બધું ભણાવતા ત તો ભણાયો હોત તો અત્યારે તો એમે સરકારી જોબ હોત.
એ વાત સાજ છે.
તો ઓફર પણ આવ્યો. તો.
ઓ હો હો.
પણ મારા નાના છે ને.
સાચી વાત છે બધા નહી પેલાના જમાનામાં મારી મમ્મી કો કે તમારા મમ્મી ક કે કોઈને પણ એ વખતે એમના પેરેન્ટ્સ બહુ જ સ્ટ્રિક્ટ હતા, મારા મ્મને બી આગળ ભણવું હતું પણ એમને ગામડા વિસ્તારમાંથી દૂર જવાનું હતું તો એમના પપ્પા એ ના પાડી જવાની. કે છોકરીની જાત છે બહાર નીકળવાનું નહીં ને એવી બધી માન્યતાના લીધે એ ટાઈમે તો એ લોકો સર્વાઈવ કરી ગયા, પણ અત્યારે જય્યારે દુનિયાને આગળ વધતી જોઈએ છે ને બધાને આગળ વધતા જોઈ છે ને ત્યારે મનમાં એક તો રહી જાય છે કે કાશ ભણ્યા હોત. કે જીત કરીને પણ ભણ્યા હોત ને તો સારો હોત તો એ વસ્તુ એમણે મારામાં કસર નહીં રાખી. જેટલું ભણવું હતું જે જે પણ કાંઈ કરવું હતું એમ. આજે મારું માસ્ટર છોડવાનું પણ ડિસિઝન મારું છે અને આગળ માસ્ટર બહાર જઈને કરવાનું પણ ડિસિઝન મારું છે. તો એમાં સપોર્ટ કરે છે કે વસ્તુ એ ફરી મારી જોડે નાં થાય.
બરાબર. હા, એતો મારામાં પણ એવું છે મારા મમ્મી એ બોજ અ ધણાં નેતો મારી ઉંમરની તો અત્યારે છોકરીઓ મેરેજ કરે છે બધી. પણ એમને ભણવા બધું કર્યું છે. પણ એક જે મેન્ટાલિટીને એતો એવી જ રે કે ભણી ઘણીને કરવાનું તો તમારે એજ. મેરેજે જેવું ચૂલા ચો હા. બસ.
આપણી જ એમની જનરેશનમાં મેરેજ છેને બધું જ હતું કે ચાલ મેરેજ કરી લીધું થઈ ગયું સારું અને આપણે જનરેશન મેરેજથી ભાગીએ છીએ કે આપણે પહેલા પગભર થઈને ડ્રીમ લાઈફ જીવવી છેને પછી વિચારીશું અમે.
બરાબર.
ઈવન એકલા રેવું પણ ગમે આપણને.
કારણ કે આપરે જોઈ લીધું બધું.
હમ્મ.
કેવું થાય એમ. જોકે જોયું તો એમને પણ છેવું નય પણ એ એમને ચાન્સજ ની મલેને. એક્સપ્લોર કરવાનું તો એમને ખબર જ નય કે આની બા એક દુનિયા હોય એવું.
હજુ આપડી આગળ ઝેનઝી જનરેશન કેટલી ઝેનઝી બીટેન, ઝેનઝી આલ્ફા જે છે એ જોરદાર છે.
એ લોકોને તો સવાલજ ની પૂછવાનું.
એ લોકો પોતાનું જા સ્ટેન્ડ લેવા માટે ઈનફ છે, બોલવા માટે ઈનફ છે. કઈ પણ મગજમાં છેને તરત કય દે છે.
પણ છેને આ ટ્રાન્ઝેક્શન જરૂરી છે. કારણ કે ક્યાં સુધી ખાલી મોટા છે મોટા છે એટલે આપણેે બધું જ એ કરતા થઈએ એમ એવું તો ના હોય ને.
હમ્મ.
અને મોટા હોવું અને બિહેવ કરવું મને હા. એમ. તો મારા મમ્મી વખતે બી એવું હતું પણ મારા મમ્મીતો બોલીના શક્યા. મારા મમ્મીને મેરેજ નતા કરવા. પણ એ બોલીના શક્યા એવું હતું તો બાકી તેમને સરકારી જોબ અત્યારે હોત અત્યારે એમની લાઈફ સારી હોત થોડું શાંતિ રાખી હોત મેરેજની તો એક ડિસિઝન તમારો જે છેને તમારી આખી લાઈફ ડિસાઈડ કરે એમ. તો બધું જે છે હા. કોઈ બી નાનું મોટું ડિસિઝન હોય તમારું આખું જિંદગી પછી તમારી તમારે શું કેવાય. એમાં જ રેહવાનું ને અફસોસમાં જ રેવાનું કેમ કરી નાખ્યું હોત તો સારું એમ. એટલે એવું છે પણ ક્યાં એકલા રહી જવાના હતા. તયમ કેટલા બધા લોકો છે.
હ એમ કેવા માંગતી હતી.
હમ્મ.
કે તમારો માસ્ટર પછી શું પ્લાન છે આપણે?
માસ્ટર પછી તમારે નીટની એક્ઝામ આપવી છે. નીટ ની એક્ઝામ આપ્યા પછી મને લાગે કે જો ટીચીંગ માં જવું છે. કારણ કે અહ એક સ્ટેબલ જોબ હવે વિચારું છું કે મમ્મી ક્યાં સુધી કરાવું એમ, તો પી એચ ડીમાં ભી મને સ્ટઇફન તો મળે દસ હજાર તો જો જી આર એફ થઈ જાય તો સાડત્રીસ હજાર. પણ એમાં પછી પી એચ ડી પતી જાય પછી શું, એમ પછી તો એક બે વર્ષ તો મારે જો રાહ જોવી પડે ને એસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જોબ માટે. એટલે પછી એવું થાય કે
બી એડ કરવાનું છે?
બી એડ નો તો ના નથી ઈરાદો મારો, કારણકે હું જો પી એચ ડી કરીશ તો નેટ ક્લિયર કરીશ ને તો એમાં પછી મારે બી એડ ની જરૂર ની પડે, હું ઈનફ હઈશ. તો પછી મારે ખાલી ખોટા કેમ બીજા બે વર્ષ લઈ જવા એમ.
બી એડ તો એક્સ્રનલમાં થઇ જાય છે ને, તમારી જોબ સાથે પણ બી એડ થઈ જાય.
હા, જોબ સાથે થાય પણ પી એચ ડી સાથે ના થાય, હા એટલે એવું બધું ચાલે છે.
કઈ નઈ હજુ તો એક કોરસ છે, તમારી પાસે.
તમારો શું પ્લાન છે?
મારો તો અત્યારે એક વરસમાં મારો જે જોબનો કોન્ટ્રાક્ટ છે પતી જાય ત્યાં સુધી જોઉં છું બહારની તૈયારી કરું છું, જો ભગવાનની દયા હશે તો લેંગ્વેજ આવડી જશે, તો પછી બહાર સેટ થવાનું પ્લેન છે.
બરાબર.
તો જે સેલરી હોય ને ત્યા એટલી તો બચત થાય ત્યાં બહાર જઈએને તો.
બરાબર. હા, એતો સાચી વાત. બહારની કરન્સીને આપડી કરન્સી માં ફરક તો પડે ને.
હમ્મ અને એ ફિફ્ટી ટાઈમ ફાસ્ટર કામ થાય.
હા, તો બહારના દેશને ઈન્ડિયામાં તો ફરક તો પડે જ ને.
અને એ પીસ એન્ટ આપડું. પ્રોગ્રેસ એજ્યુકેશનલ પ્રોગ્રેસ બધું જ એમ.
બરાબર.
કંઈ નહીં મળે પછી.
હા હા.